હલો, હા થઈ ગયું, હા આવે.
હે ગી
હમ.
હાલ એ પછીને તારું પાછું હાલ.
તો
તેલવાન હ પેલું લોખલું આવવું ક થાર એમ કે પાંચ ટાસ્ક કમ્પ્લીટ કર
એવું નહી એવું પણ એ ફોન એવું બટવું જેમાં બટા તેઓ
તેત મંગી મસ્તર મનલ્લુ બનાઈ રહી. અમે દસ મિનિટ વાત કરી. એવું નહી મને ફોન કર્યા મેં વાત કરી બરાબર ને અમાં નઈ એવું એમ પેલું. કે મેં એટલા મિનિટ વાત કરી સ એમની.
એવું?
હા નહી આય બી અમે બહ વાત કરી પણ એનું મા એનું મા આવવું પણમારા મની આયવું એમ.
તે પે આયુ છેને પૂછી જોવાનું વરી ખબર હોયરી.
ન હમને આવી ગયો. હમ
એટ હમને આમે જોઈજો નહી અમને માટે વાત કર કરતી માં અમે
કે બા
મેં ત હ જઈમું તું.
હલો.
અવાજ આવે કે હા તું જ તું કાઢું કે કેવું.
જમી લેધું બાકી મને ભૂખી લાગતી મને ભીંડા નું શાક બનાવેલ એટલે
હું તો ત્યા ગેલી ઉઠીને
હા પૈસા લાગ ગેલી ઉઠી
ફ્રી ના
ફસ બો આપડા બ પ થાકી જ તો લાગ અડધા ટાઈ માં જ ગડી થઈ જાય માણે
હા જેટ પાછા આવે એમ ભરવાનું
પાછી કેટલી ફી ભરવાની આવી એટલે ઈ વર્ષની કેટલી એમ
એ જામ મે પાંચતા આવે જ
એટલે કુલ આપડે આખો વર્ષ ની કેટલી એમ લીધી માઈ ખબરે નઈ પ બહુ જ પૈસા લાવવા લાગે
પાંચ હજાર ને છપ્પન રૂપિયા
છોપલલીરા કે પાારસી તમ કે કિયા કટડા
એકસઠ હા પાંચસઠ પાંસઠ છપ્પન સોરી પાંચ સેઠ હા
હમ તે ન હવે ખબર ન મરા પેલા ભકી જ આવીશ હો પીસ પેલા ભરવા જાય એમાં પછી પે વિસા નાને આપવા વિ પે ગાળો કેટલી દ્યા કર બહુ બોલે
હ શુટિ અનીજ હોય હતા બોવાની નહી
હં
શ્રુટી ને નહી છોને તો બોલવાની જ ન ગયું
હ શ્રુતિ પૈસા લાવન બાકી હે એને એટલું બધું નહી કીધું પણ આપણને બહુ જ બોલી બૈરા જેવું જ બોલે
ના કેવું લાયૌગું મને એના અવાજતી
તૂટીને પેલા દસ ખાંડ મિનિટ દાદી હું પછી મને ક્યાં કરતી પ મે ધ્યાનેની હ તો બોલવા દે હીનેમ ગને એકલી ને બોલવા જ દીધી હ
હલ આપે એ એમાં વાત કર્યું પણ કેવી રીતે એમાં એટલે એમાં પેલું મેસેજ આવી ગઈ
ન એટલે કદાચ માધરી માં આપ અંગ વાત કરી. ત્યાાર પછી મેમાં પેલ ન્યુ પ્રોજેક્ટ વાળો પાછું ક્લિક કરી જોયું એમ
હા.
પલું મડટ ના બાજુમાં એમ ઘંટા વાળું જેયું સેતે
હા હા.
ટીમાં ગઈને જોય એમ ગમે તું કરી જોયું તમારું ટાસ્ક વાળું આવી ગયું પાસેમ.
નોફિકેશન આ હોય એટલે પેલું લે નને
એટલે મારામાં ડાયરીક આવી ગાયમ એટલે વાત કરી ને તારામાં કદાચ આવી જાય એમ
હા એટલે તું કીધું તું કઈ ડૂગી ડૂતી એવું આવ્યું હોરી મારમટ કર ત્યારે એ તાયું પણ
કોળો અમ કને ક આયવું તું.
હા ક ઓડિયો પેલું ચાલુ કડો અલાવ કરીને એવું ઓટું આયવું પછી ત્યા ફોનો ઊંચયકા બીજું તો એવું કઈ નઈ આયવું
હા એ ટાસ્ક કમ્પ્લીટ કરો કરનાવે છે.
એટ એવું ત ખબર ન હો ફોન કટટ કરને ત ખબર જો આવસ
હા તું દસ મિનિટ વાત. કરી ને પછી ડાયરેક આવી જાય એમ આવીશ ત્યાં ખબરને મારો એક દિવસ પછી આવ્યું એમ.
તેવું વરી એવું થું મારું એ કાલખાના આવે
તારું એ મારા હાતે વાત કરવાની
હ્યાં
ર આજને જ આવી જાય એમ તને કેવું નહી પછી ન્યૂ પ્રોજેક્ટ વાળું બ તાર સુધી મા બે કલાક વાડું બતાવે છે પણ આપડે વાત કરીએ કે નહી તા જલ્દી બતાવી તારે એમ.
હા.
એ
હમ્મ કાલે મેમ કેવ આપે કાલે કોલેજ જઈએ. ને જનરલ એક મેમને પૂછી ને એક જર્નલ લોઈ આવે
હે મેમ પોછશે જ આપણે મેમને
જાવા દે એત
એ ત કયા મેમ ને પૂછે અરુણા મેમને પૂછે તા હ્યાં
કરા આય અ બીજા તારા ફોનમાં ફોટા પા પી ડી એફ બને કે તારામાં?
હ.
તારામાં બનાઈ લેવા હૈ.
હા.
ભ તને ભાઈ સંસ્કૃત ને ગુજરાતી તો થાય જ ને.?
છે ભાઈ એટલ જે મેન મેન પાના જ એમ પાયરા એમ. એક એક એક પ્યાં પાના એમ માં તારે બધા ડબલ ડબલ કરવાના આવે ને.
હા તેજ. પું કે એે. ખબર નહી પડે તેવું એમ હ કે આખીની આખી આપડે બનાવીને આપણે પેજ કયા કરે. એ બી ખબર પડી જાય આમ.
કઈ નહતે તું કામ કરજો નને કાલે પણ બહુ ટાઈમ લાગને એટલે. જલિત કરવા બંને.
બ ટાઈમ લાગ્યો એટલેી જોતા. આમે એમ તો મેન મેન ફોટા પાડલા પણ નિયામત પડે આપે એક ભાઈ લેવ. કયા પેજ નંબર છે તે આપડ ખબ પડી જાય કે નહી. ત આપ ટક લક્ષણ થાય. ના તો મેં મને સમજાયું કેવી રીતના કરવાનું કે?
હમ.
હમેત પણડ જઈ જાતા લખન દુરરા. હુન કે ખબર જેમ કોના હારી પાચ ફડવાન ગઈ. આપણે અટેન કરવા લગી ન એનું કઈ અલગ? મ કયા છોડવાનું કયા પેગમની ખબર પડે તેવું છે.
તેતા ગમે ગમેમે તે પેજ છોરી મુકણ ત. કઈ ક્યા કરતા બલો.?
હ દો. પેલા
એ અગાના દસ પેલા ને જે ટીચર લોકો ન પેલો લેશન જોના આપણે તેના માટ. છોડવાનું ને.
દના માટે દિવ. હાજરી વાળું ને એક એક આપડી જે પેલું માઇક્રો આપું.
હમ.
એગું છે.
મને કાઉન્સલ ટીચર એટલે આપડા કેવા ટીચર કાઉન્સલ ટી
ખાસ કરી કે આપને આપે એકહ. ત્યાંથી આપણે ટ આપ ઓબઝર્વ કરી લે.
એવું પણ એ લોકો એકતા નમમામ પેલી. એક કાઉન્સેલ ટીચર કે તમારે સિગ્નેચર ને બુ લાવવાનું ને બ
સ્કૂલ જે સ્કૂલ છે.
હા.
કમ આપે આપણી ય કે કે તમને એમ કેવી સાઈન કરવાનું એમ.
હમમ
હા ત્યારે હવે.? ઓછછ ત જાને કેવા મેમું કેમું વિશા.?
હા હા.
આપડે કાલે કાગળ આપતા જાય તો?
કઈ નેટે કાલે આપ્યો આવજો.
તું આપીશું નલી હું થઈ ગી છોટી બી કાલે જવાની કેલી આપવા.
હ તો એ બ બાઈ એ આ. જાઓ આઠ ખન વાે.
તાલે મર્નિંગ કવી?.
હા તે આઠ વાગે જાઉં મેં.
હા લઈ આવ્યા છે એમ કેય ને આપી દેવાનું તો લઈ લેય એમ પછી સો એમ બી કેય આવજો કે અમે સોમવારથી આવાના છે એમ
હા જવાબ કેમ અરે હા મેં તો ભૂલી જ ગેલી તું ત ફિલ્ડ વર્ક નું ત લીધલું જ ની બાકી તવડા પ્રમાણપત્ર પ્રમાણપત્ર તારું બાકી પ્રમાણ બ આ મારું બધાનું અપાઈ ગયે ભલો બલો સૃતિ ને કેજો ને સૃતિ ને મેં માયગુ તારું ત આયપુ ની મને
એવુ કેમ?
મને ખબર મને આપ્યું નહી જે આવે તે મહિમા લોકોને બાકી જ ઉઠવું એમ એ લોકો હાતે આપને એમ થાયલુ હું
એમા જવાના બાકી શે લઈ લને
અમાર બધાન થઈ ગયો મને ની ખબર મહિમા એ લીધેલું કે તે પૂછી જોને કાલે છેલ્લા દિવસ ક્લાકમાં જઈ ને પૂછજો પ્રમાણ પ પેલે શ્રૃટીને પુસજો ની સૃતિને ઓઠવું બધું કા મૂકેલું ખબર નઈ આપી મૂક ને
હા
હલોલ
હા કાલે મને યાદ કરાવજો એમ કેમ મેં ભૂલી જવા
હ છેલ્લા દિવસ કેમ કે હે
એ પાછ કો આપડે ગ્રુપમાં મોકલા દઈ જ બધું લઈને જવાનું
અરે કાગળ આપ્યોલો સ સો એટલે રો પણ સને સ સિક્કા એમ પ્રમાણપત્ર ઝેરોક્ષ પણ શે ને છ સરનાસ ઓરિજનલ સઇ સીકા હાથે એમ હા
ત ખબર જ ની કેટલા દિવસ ખબર પડી
બહુ દિવસ થઇ ગયા તું તો આવી તું તો કાલે જ આવી કે હું એ આજે જ આજે પાણ દિવસ
ગાંધી છે કેમ પરમ દિવસે ભી આવેલી બેટા વચ્ચે વચ્ચે આવી જ કઈ રહી પણ મને કઈ ખબર નહી પડી ગમ
ચાલુ જ કરી
કઈ નને કાલે માગે લ જો ને મહિમાનું બી બાકી જો ને સેન્રા કે મહિમા બે નું
તમારું ફક ન ટોપિક પેલું થાય ગયા
સિલેક્ટ થઈ ગ ફિલ્ડવર્ક બર બધું થઈ ગયું ફિલ્ડવર્કર સિલેક્ટ આવ છે એમસમને કરી આપજો જરાક ટાઈપિંગ તો કડકાળ પગલેને આમને એમએસો મોબાઈ ટાઈપિંગ કરું તે
ટાઈપિંગ કે મળતા હા હા હા તે થાય ગી પેલુ ઈગ્લિશમાં ગુજરાતી માં કોણ બાકી ઇંગ્લિશ માં કઈ એક્સેલ વાત કરે ને
ને માકસીટની પેલું પ્રશ્નાવલી ફિલ્લ વાળ ફિલ્ડ વર્કની
અચ્છા હ હ તેત મારું ભી બાકી
તે કહે તે મને હમણે ની પેલુ ડ પેલું કોલંડ ખાના પાવાન વાળું
ત શબ્દ કયા છે તો જોવા પર દસા પછી આપડે આપડ મધ્યમ ભધ વાળ સંટાડતા
હા
હા ઈઝી જોઈએ આપડે જોવું પ
હે
વધધ બધુ વરું રા આવતા
હમ મધ્યન ભોજન
ને જોવાને નાના ટોપિક ગયા હતી પછી આપણેે તે જો લ પે તું બનાવી લે સવાલ બનાવી ને એ તું બનાવી દે આનું
તે કર
એ તું પેલું ગણેેલું કે આપે સુ
હમ
તરું છે લોડ બધું થઈ ગયું
એ બારદ સેન બ શબ્દ ખોરા ગના મે બાર ગુજરાતીની ટાઈપિંગ કરે ત મેં ચાજી પીટી વ ગેલી ને પેલું ડાયડી પેલું કરલું એમ
અ
ી પેસ્ટ આયુસ બી
ફન ફર બ લ
હા ફોટા પાન લાવી દેલું ફલ્ડર માટે પેલું સેવિંગ નહી થાય ખાલી ફાઇલ મ જ સેવ થાય એ બ વા હા પેલું ફોટા પાડેલા
મેરા એમ કરવાનું છે કે મેરા પલું જે ભડા જૂનું બનાવ લે રે ખબર કે તેના જ ફોટા લઈ ને જયારેલું કરાવી લે કરી આપણુંટળાવ બનાવાનું હલો
એવની બજ લાગેને તેઓ બો
હમ
એ લેવાનું ફોટાની હ
હા
હા એમ ખબર તો પડે ને કેમાં હું લખાણ હ છ તો આપણું ફોડન નું નામ લખાણ હોય
એટલે નાને એવું ક ન બોલે
તે નહી ખાલી ફોટા
આપડે તો એ બધી પેલું ફોટા કાઢવાનું ને આપડે એપીસી બનાવાનુંીધા
ફોટો જ જોયને ગ
હાતી
મા
એક ફોન કેમ કટની થ બાર મિટ થઈ ગ
મેં કટ કરું મેં
હા કર હા હા
હા